હલો હા કેમ છો બસ મજામાં તમે કેમ છો
બસ હું પણર બજારમાં જ છું. બોલો શું ચાલે છે?
કઈ નઈ બસ આ જો ને હવે થોડું કામ વોક વોક કરી આવી સવારે અને હવે ચા નાસ્તો કર્યો અને
હા એ પણ આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે આપણી ફિટનેસ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે સારું છે કે તમે પણ ટાઈમ કાઢીને પોતાના ઉપર ધ્યાન આપો છો.
નહી હું તો ધ્યાન આપું છું લગભગ પિસ્તાલીસ મિનિટ તો ચાલુ જ છું.
બહુ સારું છે આપણે એમ પણ જોને મહિલાઓ આપ આપણે ચોવીસ કલાકમાંથી બધાના માટે સમય આપીએ છીએ કે ફેમિલી માટે ઘરના બધા સદસ્ય માટે છોકરાઓ માટે છતાં જ્યારે આપણા શરીરની વાત આવે ને તો આપણે એમ જ કહીએ કે અમારી પાસે તે તો સમય જ નથી સમય જ નથી પણ આપણે આપ પણા શરીર માટે આપણા સ્વાસ્થ્યો માટે ચોવીસ કલાકમાંથી એક કલાકને તો અડધો કલાક પણ કાઢવો જ જોઈએ.
સાચ કવા એ પોતાના શરીર માં એટલે આ એટલો સમય તો કાઢવો જ જોઈએ અને લોકો જો તમે જોયું હશે લોકો ઉત્સાહમાં તો શરૂઆત કરે છે પેલા યોગ ની હોય કે એક્સરસાઇઝની હોય પછી ધીરે રહીને પછી એ લોકો છોડી દે છે. પણ એવું પણ નહી કરવું જોઈએ નહી ફિટનેસ તો આપણેે રાખવી જ જોઈએ એક એક દિવસનું કામ નથી લાંબા સમય સુધી એની આદત આપણને રાખવી જોઈએ તો જ એમનું રિઝલ્ટ મળે છે.
બિલકુલ સાચી વાત કરી તમે કે આપણે બે ચાર દિવસ જુસ્સામાં આવીને આપણે કંઈ પણ વસ્તુ ચાલુ કરી દઈએ કે ફિટનેસ માટે કે કોઈક વિડીયો જોઈને કોઈના થી મોટિવેટ થઈને તો બે ચાર દિવસ તો કરી દે પછી છોડી દેએ તો એ કોઈ કામનો નથી તમારે એમાં નિયમિતતા અ લાવવી બઉ જરૂરી. છે એમ પણ જો ને આપણે સર આજકાલ તો કેટ. એટલી બધી જાત ના રોગો થઈ જાય છે આપણા શરીરને આપણે સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે એના માટે આપણો શરીરને હંમેશા આપણે એક્ટિવ રાખવું જોઈએ.
હા એ વાત તમારી સાચી અને જોડે જોડે ખાવા પીવાનું પણ ખુબ ધ્યાન રાખવું જોઈએ લીલા શાકભાજી છે ફડો છે પ્રોટીન વાળો ખોરાક લેવો જોઈએ અને બહાર નું જંક ફૂડ ખાવું ઓછુ કરી દેવું જોઈએ તળેલું છે તળેલું ખાવાનું ઓછું કરી દેવું જોઈ.
બિલકુલ એ જ અને આપણે મતલબ બીજું કાંઈ નહીં થાય તો રોજ મતલબ આપણે ચાલવાનો ક્રમ તો રાખો જ. જોઈએ. ડેલી તમારે વોક તો કરવી જ જોઈએ અગર તમારા તે બીજું કશું નથી થતું તો ચાલવાનું તો રાખવો જ. જોઈએ એમ પણ આપણે. અ કસરત કરવાના તો કેટલા બધા ફાયદા થાય છે હું પણ કેટલા કેટલા સમયથી યોગા ક્લાસ કરું છું તો મને અ યોગા કરીને ઘણા બધા ફાયદાઓ થયા છે.
હા યોગાના તો ઘણા બધા ફાયદો થાય છે એ ધીમી પ્રોસેસ છે પણ એનો રિઝલ્ટ ખુબ સારો મળે છે લોકો જો ને જીમ પણ જાય છે તો જીમથી પણ શરીર તો સારું રહે જ છે ને તો તમે મને થોડુંક યોગ વિશે થોડુંક જણાવી શકો છો એક શુંન ભવ છે ન તમારો.
બિલકુલ જો યો યોગ છે ને સૌથી. સારામાં સારા મતલબ વ્યાયામ. છે. તમે જીમ ને જાઓ ઠીક છે એ પણ સારું છે પણ તમે યોગ કરો ને. તો તમે ત જીમમાં કેવું છે કે તમે જશો પછી તમે કરશો તેટલી વાર રહેશે પછી છોડશો ને. પાછું તો તમારું શરીર અપ હુ એ રીતનો થઈ જશે પણ યોગામાં કેવું છે ભલે એમાં ધીમે ધીમે અસર થાય છે પણ તમારું શરીર આખું ખું એક સરખું દેખાશે અને બીજા બી તમને એટલા બધા ફાયદા થશે તમે માનસિક રીતે બી, એટલા સ્ટ્રોંગ બનશે. તો માનસિક શાંતિ પણ તમને મળશે, અને તમારો બોડીનો પોશ્ચર બી સરસ થઈ જશે. અ અને તમને જાણે કે કશે ગુ ઠંનો દુખાવો હશે, તો પણ સારો થઈ જશે, માઇગ્રેન જેવી સમસ્યા હોય તો તમે બ્રાહ્મણી પ્રાણાયામ કરી શકો છો, તો એવા તો યોગાઓમાં તો એટલા બધા અભ્યાસ છે ને કે આપણા શરીરના, દરેક અંગને સારું કરી શકે છે.
હમ, સાચું કીધું યોગ યોગાસન કરવાથી આપણું શરીર પણ નચકીદાર બની જાય છે.
હા લચકદાર બની જાય છે મતલબ શરીરમાં એક લચક આવી જાય છે, અને અ તમારી કોઈ પણ બીમારીઓ છે ને તે પણ યોગાથી ધીરે ધીરે ધીરે ઠીક થઈ જાય છે.
હા એ તો છે પણ તમે જોયું હશે, કે અમુક લોકો યોગ તો કરે છે પણ એની જોડે છે ને પૂરતું પીવાનું પાણી પણ નથી પીતા, એટલે કસરત કરો કે યોગ કરો એની જોડે પૂરતું પાણી પણ એટલું જ મહત્વનું છે.
સાચી વાત કરીએ તમે, કે તમે ખાલી કસરત કરો એ પૂરતું નથી સ્વસ્થ રહેવા માટે, તમે વ્યાયામ કરો એની સાથે પૂરતો પૌષ્ટિક આહાર લો અને, સૌથી મહત્ત્વની વાત કે એકદમ સારી ઊંઘ લો.
હમ. સાચું કીધું તમે આ. અને શરીર નું છે ને વજન જ ઉપયોગ કરી મતલબ એ પણ સારી કસરત થઈ જાય. મતલબ, થોડુંક સ્કોટ મારી દેએ સ્ટ્રેચિંગ કરી લએ પુશઅપ કરી દઈએ ઘરમાં જ આપડણે કસરત આ બધી કરી લેએને તો, પણ શરીરનું વજન થોડું આમ ક ટ્રોલ માં આવી જાય આપડું. અને આજકાલ તો તમે જોય છે તણા પણ કેટલા એટલો વધી ગયો છે, એ માટે છે ને કસરત અને યોગ બંને ઉપયોગી છે, અને તમે જેમ કીધું ઊંઘનું પણ મહત્વ ખૂબ જ છે, અ ખૂબ જ મહત્વ છે એનું છે ને સાત થી આઠ કલાક સુધી તો સારી ઊંઘ લેવી જ જોઈએ ફિટનેસ માટે પણ અને આપણા શરીર માટે પણ ખૂબ જ જરૂરી છે.
રોંગ આપણે પૂરતા પ્રમાણમાં લેવી જ જોઈએ અને માનસિક તણાવ દૂર કરવા માટે તમે પ્રાણાયામ કરો મેડિટેશન કરો તો તમારો માનસિક તણાવ દૂર થઈ જશે અને જો આપણે આવી રીતે કંઈ નવા નવા જો યોગા અને બધું શીખ ત ય કે ચીમ ભી જતા હોય ને તો જાતે તે જાતે કશું નહીં કરવાનું આપણે જે વસ્તુનો અનુભવ ના હોય તે નહીં કરવાનો પછી આપણે ખોટું કરી રહેતા હોય છે એટલે આપણે એવા કોઈ નિષ્ણાંત હોય ને કે જીમમાં બી કોઈ ટ્રેનર હોય કે યોગામાં કોઈ યોગ એક્સપર્ટ હોય કોઈ નિષ્ણાંત જેમાં હોય ને એ લોકો પાસે જ જઈને આપણે પહેલાં શીખવું જોઈએ કેમકે એમાં બધા નિયમો હોય છે આપણને ખબર ના હોય. કે આપણો બોડીનો પોશ્ચર કેવો રાખવાનો અ શ્વાસ્ ક્યારે લેવું ક્યારે છોડવો જે સ્વાછોસ્વછની ક્રિયા હોય છે. એ કેવી રીતે કરવી આપણને એનો અનુભવ ના હોય તો આપણે એ બધું કોઈ એક્સપર્ટ
હા એ એ વાતમુ લોકો હોય ને તે થોડુંક મોબાઈલ જોવાના ચક્કરમાં એ લોકો પોતાને ઊંઘ પણ બગાડી રેય છે તો એ પણ શરીર માટે સારું નથી એટલે અ સુધી સુવા પહેલા ફોનને થોડોક દૂર મૂક કી લેવું જોઈએ એ પણ આપડે બદલાવ કરવો જોઈએ એ સારી ઊંઘ માટે નઈ. અને બાળકોને પણ છે ને નાની ઉંમર રમત ગમત ના માં જોડવું જોઈએ જેમ કે ક્રિકેટ છે ફૂટબોલ છે સાયક્લિંગ છે એવા બધા અ રમત એ લોકોને રમાડવી જોઈએ જેથી એમનું પણ શરીર મજબૂત બને.
આ ખરું કહ્યું તમે કે બાળકોને પણ આપણે પહેલેથી જ બઉ એક્ટિવ રાખવા જોઈએ એમને ઘરમાં ને ઘરમાં ના રાખવા જોઈએ એમને બહાર રમવા દેવા જોઈએ અને બધી આવી રીતે શરીરને કષ્ટ થાય એવી રમતો રમવા દેવી જોઈએ તો એમનું બી શરીર મજબૂત બને છે અને અત્યારનું આપણું જે જીવન છે બેઠાડું જીવન છે કોઈ હાર્ડવેરીનું કામ નથી કરી રહ્યા જેમ કે ઓફિસમાં પણ તમે કુર્સી પર બેસીને કામ કરો છો ઘરે બી એટલા જાત જાતનાં મશીનો છે કે તમને તમારા શરીરને કષ્ટ જ નથી અપાતું એટલે આ પડે આપણે ઓ બી સી ટી ના પછી અ અમાં બીજા આમ કેટલી બધી બીમારીઓ કોલેસ્ટ્રોલ જેવી થઈ જાય છે તો આપડે એ બાબતે આપડા શરીરનું બહુ ધ્યાન રાખવું જોઈએ અને હલકી ફૂલકી કસરત કરવી જ જોઈએ.
હા અને તમે જોય છો ઓફિસમાં બેસીને કામ કરનારોનેમાં એવો મતલબ એ લોકોને પણ થોડું આમ નુકસાન તો થતું જ હોય છે ને. તો એ લોકોને પણ છે ને અ દર કલાક કે થોડું ચાલવું જોઈએ સ્ટ્રેચિંગ કરવી જોઈએ આ લાંબા સમય સુધી એક જગ્યાએ નહી બેસવું રહેવું જોઈએ અને લિફ્ટ હોય ને લિફ્ટ ન લિફ્ટને બદલે છે ને સીડીઓ નો ઉપયોગ કરવો જોઈએ તો પણ એ પણ સારી કસરત છે ફિટનેસમાં એ પણ અ સારું યોગદાન આપી શકે છે.
બિલકુલ અને જો કસરતની સાથે સાથે આપણને સારો ખોરાક લેવો લીલા શાકભાજી લેવા ફણગાવેલા કઠોળ લેવા અ સિઝન પ્રમાણે ફ્રૂટ લેવા એ બધું બી બઉ મહત્ત્વનું છે ખોરાક પણ બઉ મહત્ત્વનો ભાગ ભજવે છે.
તો બલ સાચી છે જો આપ પડે અ એ બધું કરીએ આપડુ શરીરનું તો સારું રહે છે અને જો ફિટનેસની વાત કરીએ તો એનાથી જો ઊર્જા તો વધે જ છે આપડી એની જોડે જોડે આત્મવિશ્વાસ પણ વધે અને તમે કેમ કીધું જેમ બીમારીઓનું કોઈ જોખમ ઘટે અને મન પર કેટલો પ્રસન્ન રહે છે અને તમે જોયું હોય છે કે ઘણા લોકો વજન ઘટાડવા માટે જ ફિટનેસ કરે છે એટલે મને એવું છે કે વજન ઘટાડવું એ એ એક ફાયદો છે પણ સમગ્ર મતલબ આપડુ પુરુષ શરીર છે ને સમગ્ર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્વનું છે.
ખરું કહ્યું તમે આપણે આપ સાચું કહ્યું. તો આપડે આપડા શરીરનું ધ્યાન રાખવું જ જોઈએ અને બધા એ છે ને નિયમિત કસરત છે કે યોગા છે કે પછી થોડુંક વોક એવું બધું કરવું જ જોઈએ શરીર સ્વસ્થ રહેશે તો જ આપડે બધા કામ સારી રીતે કરી શક
હા એ છે ને ફિટનેસ માટે નિયમિતતા અને સંતુલન અને આહાર અને પૂરતો ઊંઘ અં એ બધું ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધું તમે બેલેન્સ થી રાખશો તો તમારું અગાડી મતલબ બધું સારું થઈ શકે છે.
બિલકુલ અમે અને બીજું તમે ભરપૂર માત્રામાં પાણી પીઓ પાણી પણ તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે એટલી જેટલું વધારે પાણી પી શકો એટલું દિવસનું કમસેેકમ ત્રણ લીટર તો પાણી પીવું જ જોઈએ.
હા તો ચાલો હવે આ તમે પણ હવે રોજની એક્સરસાઇઝ ચાલુ કરી દ્યો અને એની તમારી જોડે જોડે કસે કરવાની મને પણ પ્રેરણા મળે.
હા ચાલો જેય
જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. તમારું સ્વાસ્થ્યનું અને ફિટનેસનું. હા, આવજો.